કેમ છો તમે મજામાં છો.
બસ ફાઈન તમે કેમ છો.
મજામાં શું ચાલે છે, તને તમારી ફેમિલી.
બસ ચાલ્યા ઘરે હમણાં જ જસ જમીને ઉઠા.
ઓકે બધું ઘરમાં શાંતિ છે, ને.
હા બસ મમ્મી પપ્પાનું નરમ ગરમ ચાલ્યા કરે.
હમ કેમ નરમ ગરમ કીધું કઈ થયું છે એમને
ના ના ના. એવું કઈ નથી. બસ હવે ઉંમર થાય એટલે થોડી બહુ માંદગી સા આવે એટલે જરાક ઢીલા પડી જાય પછી પાછા થોડાક હવે વાતાવરણ બદલાય આમ તેમ થાય એટલે થોડુંક ઢીલા પડે પણ હવે ચાલે એમ એટલું આમ તો એમને ભગવાનની કૃપા છે કે હાલતા ચાલતા છે પોતાનું કામ જાતે કરે આપણે એટલું જ જોઈએ બીજું શું. પણ હવે મને એવું લાગે છે કે પરિવાર છે ને આપણા જીવનનો સૌથી મોટો મહત્વનો ભાગ છે. કારણ કે પરિવાર જ એવી જગ્યા છે જ્યાંથી આપણને પ્રેમ સંસ્કાર અને સહારો મેળવી શકીએ છે. અને જ્યાં આપણે પોતાના પોતાને સુરક્ષિત અનુભવી શકીએ અનુભવી શકીએ છે.
હ બિલકુલ સાચી વાત છે તમારી હ એજ તો છે ને એજ જોઈએ બીજું આપણને તો શું જોઈએ કારણ કે છે ને અત્યારે તો કેવું છે કે બધા લોકોને છે ને તે પરિવાર નું મહત્વ ખબર જ નથી પડતી. કારણ કે પેલા તો કેવું હતું કે આપણે બધા છે ને સંયુક્ત કુટુંબમાં રેતા હતા એટલે ઘણા બધા લોકો આપડે મામા, કાકા માસી, ફોઈ એ બધા સાથે રેતા હતા. અને ઇનફેક્ટ આપડે છે ને બધા એક જ મોલ્લામાં જેવા જ રતા હતા. એટલે આપણામાં છે ને તે પરિવારજનો સાથે પ્રેમ પછી લાગણી અને આપણને સહનશક્તિ બધું છે ને એ પરિવાર માંથી જ આપણને કેળવાતું હતું પણ હવે તો એવું થઈ ગયું છે ને કે હું અ ને મારા હસબન્ડ અને મારું એક બચ્ચું બસ અમા ત્રણ વચ્ચે કોઈ આવવું જોઈએ નહી, એટલે છે ને આ બધી જે સંસ્કારો જે છોકરાઓમાં આવવા જોઈએ ને એ પણ આવતા નથી. એટલે આ બધું છે ને તે બહુ તકલીફ વાળું કામ છે. કારણ કે હવે તો ને જ્યાં જવં ને તમે તો બધા છે તે અ ન્યુક્લિયર ફેમિલીમાં જ રહી છે. કોઈને છે ને કોઈની જવાબદારી લેવી નથી એટલે શું કરાય આપણેે હવે આપણેે છે આપણા મા બાપ ને સાચવીએ છીએ આપડણે આપણા સાસુ સસુરાને બી સાચવીએ છીએ બધાને આપડણે સાચવીએ છીએ પણ એ લોકોને એવું નથી એ લોકોને બસ એ લોકો ન કામ પતે એટલે કઈ વાંધો નહી એમને તહેવાર માં ભેગા થાય બાકી એમ કઈ ભેગા થાય નહી. શું કેવું? તમારા મમ્મી ને બધા મજામાં છે?
હમ્મ હમ્મ બધું ફાઈન સાચું છે જો પરિવાર છે ને ભલે ગમે તે હોય આપણે એમ કહીએ કે પરિવાર અ માં રહીએ તો થોડુંક તમારે પ્રઇવેસી ના મળે તમારે ફ્રીડમ ના મળે પણ આમ જોવા જાય ને તો જો પરિવાર આપણને છે ને બાળપણથી જ સારા મૂલ્યો અને જીવનમાં જીવવાની રીતો શીખવે છે અને આપણું આખી પર્સનાલિટી છે ને આખી ડેવલપ થાય અને એ જ બહુ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરિવાર જ અને જયારે આપણે કોઈ વખત મુશ્કેલમાં હોય ને ત્યારે પરિવાર જ આપણને છે ને સાથ આપે છે. અને આપણે આપણને હિંમત આપે છે અને આપણે ફરીથી ઉભા થઈ શકીએ એ સમસ્યાનો સામનો કરી શકીએ જો પરિવાર ન હોય ને તો આપણે એક લા હોય ને તો આવી કોઈ આફત કે મુસીબત આવે ને ત્યારે આપણે એ એકદમ મૂઝવાઈ જાય છે. આપણે ડિપ્રે ડિપ્રેસ ડિપ્રેસ થઈ જાય છે અને પછી એવા સંજોગોમાં છે ને આપણને કઈક સૂચતું નથી એમ આ તો આપણા સાથે પરિવાર હોય ને તો આપડી એક હિંમત રહી હવે તમારે હું મારી જ વાત કરું ને તો અમારું બી એમ જ હતું કે ભાઈ સંયુક્ત પરિવાર જ હતું પણ પછી અમે બધા અમુક કોઈ કારણ સર બધા છુ ટા થઈ ગયા. અને કોવિડ નો જયારે સમય આવ્યો ને ત્યારે અ મને એમ થયું કે અગર અમે પરિવાર જોડે સાથે હોતે તો ઘણો ફરક પડતો એમ જોકે પછી અમારે એઉ કોવિડ ના લીધે ખરી ને આવવા જવાનું બધું બેન્ડ થઈ ગયું હતું પણ બધાને એકબીજાની ચિંતા બહુ રહેતી હતી. પણ કંઈ વાંધો નહીં વિપતાના સમયમાં પણ અમે ભલે આમ પર્સનલી નહીં પણ આમ ફોન ફોનથી અને એકબીજાથી વાતો કરીને પણ એકબીજાની ખેર ખબર પૂછતા હતા. અને એકબીજા સાથે કોન્ટેક્ટમાં હતા આમ ત્યારે સાચી વાત કહ ને તો મને એમ થયું કે જો સંયુક્તમાં હોતે ને પરિવારના અંદર તો આ બીપદા નો સમય પણ ક્યાં જતો રહેતો ને આપણને ખબર નહી પડતે. પણ કઈ વાંધો નહીં હવે સંજોગ ગૌ વર્ષ આપણે જુદા થઈ ગયા પરિવાર થી કોઈને ક્યાં નોકરી બીજી જગ્યાએ બહાર ગામ જવાનું થયું તો ફેમિલીને સાથે લઈ ગયા એમ તેમ કરીને એટલે અમે અમારું પણ મારું પણ એવું જ હતું અહી અમારા મા બાપનું કોઈ કેર કરવા વાળું હત તું નેય એટલે મારે બી આવવું પડ્યું અહિયાં ત્યાં છોડીને એટલે હવે આ બધું સંજોગો વર્ષ અમે છૂટા થિયા પણ આજે પણ અમારે એમ ભેગા થઈએ ને તો બહુ મજા આવે અને બહુ અમે હસી મજાક થાય અને બહ એ લોકોના સાથે અમારો જે ક્યાં ટાઈમ જતો રહી ને અને જેટલા દિવસ મળે એટલા દિવસ અમારે ઓછા જ લાગે. એટલે આ એક એનો ફાયદો છે કે આપણે જો પરિવારમાં રહીએ ને ભલે બધાને એમ હોય કે એકલા રહેેવું હોય ને ન્યુક્લિયર ફેમિલીમાં રહેવું હોય. પણ આ એક પરિવારનો આ એક ફાયદો છે કે તમે સાથે રહો ને તો એની કઈ મજા જ અલગ છે.
સાચી વાત છે તમારી એકદમ જ આમાં એવું જ છે ને કે અત્યારે હું પણ છે ને તે સંયુક્ત કુટુંબમાં જ રહું છું એટલે એટલું બધું આપણને ગમે ને આપણને ખાવાનું બનાવાનું પણ ગમે આપણને ખવડાવવાનું પણ ગમે સાથે સાથે જ છે ને બધા તહેવાર કરવાનું પણ ગમે. અને આપડે છે ને કશું આમ એકલા પણું લાગે નહી આટલું મોટું ઘર છે પણ કોઈને કોઈ ઘરમાં તો સતંતર હોય એટલે છે ને એ ગમ્યા કરે આમાં તો કેવું કે ઘરમાં આવ્યા તો અ ન્યુક્લિયર ફેમિલીમાં તો કેવું કે ઘરમાં એવા તો આપણે જ બહારણું ખોલો ઘરમાં કોઈ વાત કરવા વાળું છે નહી અને આપણી સાથે કોઈ અ બોલવા ચાલવા વાળું નથી તો આપણને તો કઈ ખબર જ નહી પડે એટલે એના કરતા આ બેટર છે. કે આપણે અ સંયુક્ત કુટુંબમાં હોય ને તો જરાક સારું રહે આપણને એટલે એજ તો વસ્તુ છે આપણેે એ લોકો સાથે બોલવા ચાલવાનું તો અ રહેેવું જોઈએ બીજું તો આપણને શું જોઈએ એમ.
ના બરાબર છે તમે જે વાત કીધી ને તે સાચી જ છે કે હવે આજકાલ લોકો છે ને પોતાના કામમાં અ એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે અને કામ સાથે પોતાના જીવનમાં પણ એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ છે ને પરિવાર માટે સમય કાઢી જ નથી શકતા. અને જેને કારણે શું છે કે સંબંધોમાં અંતર આવવાનું શરૂ થઈ ગયું છે. અને બીજું શું છે કે આપણને સમજવું જોઈએ કે પૈસા અને સફળતા મહત્વના છે પરંતુ પરિવાર સાથે વિતાવેલો સમય એ સૌથી કિંમતી સૌથી કિંમતી છે. જે પાછો મેળવી શકતો તમે પાછા મેળવી શકતા નથી. અને પરિવાર સાથે શું છે કે એક કેવા કેવત છે ને કે આ બધું છે ને જયારે આપડા અંગત નું કોઈ આપડા સાથે ન રહી ને અને એમ સંજોગો વર્ષ કે ભગવાન ના કરે કે કંઈક એમને થાય ને ગુજરી જાય ને તો ત્યારે આપણને રિયલાઈઝ થાય કે નહી એ વ્યક્ત તિ હતું ઘરમાં તો એ એના લીધે કરીને ઘરમાં બધા સાથે હતા. એમ એ એમના લીધે કરીને આ પરિવારમાં એક અલગ જ રોનક હતી એમ એટલે આ વસ્તુ તો હું પોતે મારું પર્સનલ એક્સપિરિયન્સ થી જ કહી શકું છું કે મારા સાસુ જેવા જ્યારે જી તા હતા ત્યારે અમારા ઘરે બહુ મહેમાનની અવર જવર રહેતી હતી કોક વખત કંટાળો બી આવતો હતો કારણ કે અમે બધા કામ ત્યારે પણ નોકરીએ જતા હતા અને મહેમાન આવે એટલે થોડું કામ વધી જાય આપણા ઘરમાં પણ હવે એવું થઈ ગયું છે કે હવે સાસુ ના જવા પછી મહેમાનોનું આવવાનું ઘણું ઓછું થઈ ગયું ઓછું થત થત હવે બંધ જ થઈ ગયું. કારણ કે એક છે કે મોટા માણસ હોય ને તો બધાને એમ હોય કે ચાલો આપણે મળી આવીએ ખેર ખબર પૂછી આવીએ પણ હવે બધાને ખબર કે અમે બધા બી નોકરી એ જઈએ એટલે કોઈને ઉપપચાય કે ભાઈ ના ક્યાં એ લોકોના ઘરે જઈએ એ લોકો બી કામમાં વ્યસ્ત હશે ને વાત કરવા વાળું પણ કોઈ નથી. એટલે આ એક એમ કહીએ ને કે આ એક મોટા જે ઘરના વડીલ હોય ને એના જવાબ પછીની આ એક પરિસ્થિતિ બહ મેં આ મારા ઘરમાં મેં મહેસૂસ કીધી છે.
હા એકદમ સાચી વાત છે તમારી અત્યારે હાલમાં મારે ત્યાં બી એવું જ થયું હતું કે મારા સાસુ સસરા છે ને કેનેડા ગયા હતા તો અત્યારે છે ને અમને બહ એકરું લાગતું હતું તો એમાં એવું કે હું મારા હસબન્ડ જોડે મલૂ તો વાતચીત થાય બચ્ચાઓ બી સ્કૂલે જાય અને કોઈ પણ રીતનું એ લોકો ભેગા થાય તો જ વાતચીત થાય એટલે સાંજે જ વાતચીત થતી પણ ક્યારે એવું હતું ને કે ત્યારે છે ને મહેમાનોની અવર જવર ઓછી થઈ ગયેલી હતી બીજું કે અમારા ઘરે ને બહુ અ જલ્દીથી કોઈ આવવા કરતું નહી હતું એમ કે આ લોકો બિઝી હશે અને એ લોકો એ લોકોના કામમાં હશે કા તો એ લોકોનું અ પ્રઇવસી છે એટલે એ લોકો બાર ના બંધ જ રાખે છે તો એના લીધે શું કેમ કરીને આ લોકોને ડિસ્ટર્બ કરીએ એમ કરીને ઘણું બધું એવું થતું હતું અમને પોતાને બી ફીલ થયેલું હતું પણ પછી છે ને મારા સાસુ સસરા આવી ગયા ને તો ઘરમાં એક અલગ જ રોનક આવી ગઈ બધા ઘરના સગાવાળા બી મળવા આવે અને બહુ પ્રેમથી આપણી સાથે વાતો કરે અને પછી એ લોકો કે કે કીધું કે અમે લોકો આવતા નહી હતા એનું કારણ એજ હતું કે અમને એમ કે તમે બિઝી હશો તમને ક્યાં ડિસ્ટર્બ કરવા એમ કરીને એટલે જયારે ઘરમાં વડીલો હોય ને ત્યારે ઘરમાં બહુ જ. શાંતિ લાગે એટલે એવું જ છે બેન આપડે તો છે ને આજ વસ્તુ આપડા છોકરાઓને પણ સમજાવવાની અને એ લોકોને કેવાનું કે કોઈ પણ દિવસ છે ને તે તમારે એવું વિચારવાનું નહીં એમ કરીને એ બધાને જ માન આપવાનું મોટા હોય કે ના ના હોય શું કેવું તમારું
ના ના બરાબર છે તમે એકદમ સાચી વાત કીધી કે પરિવાર કેટલું મહત્ત્વ છે આપણા જીવનના અંદર અને પરિવાર સાથે વિતાવેલો સમય બી આપણને છેને દુનિયામાં બધું બહુ શીખાવે છે એટલે ઘણી સારું લાગ્યું તમારી સાથે આ આ ટોપિક પર ચર્ચા કરીને પાછા આપણે ફરી કોઈ બીજી ટોપિક પર ચર્ચા કરશું ચાલો આવજો
આવજો ચલો